મજામાં તો, હલો અવાજ આવે છે?
તમે મજામાં હા તો, શું છે આજનો આપડો ટોપિક?
આજનો આપણો ટોપિક છે, જમીનનો અ.. ઘસારો અ.., તમને ખ્યાલ હશે જમીનનો ઘસારો એટલે કેવી રીતના અસર કરી રહ્યો છે, તે આજના આપણા અ, આજે અતિરેક, અ.. વરસાદ થઈ રહ્યો છે. એના લીધે અ.... જે છે, એ પાણી પૂરું નીચે ઉતારી નથી શકતી. ભૂગર્ભ સુધી પાણી જતો જ નથી અને ઉપરનું જે પળ છે જમીનનું એ, એટલું પાણી આમ પકડી લે છે ને કે ઢીલું થઈ જાય છે અને એના લીધે જમીન ખસકી જાય છે.
બિલકુલ-બિલકુલ હા, એટલે તમે હા-હા આવે છે, આવે છે હા, બોલો-બોલો?
હા, એટલે ઈ જે વસ્તુ થઈ રહી છે, એના લીધે કરીને, આજે કે કેટલી તકલીફો ઉભી થઈ રહી છે, એના લીધે કરીને, અ... અ.. ઘણા રોડ ઉપર ભૂવા પડી જાય છે અને અમ... તમને આમ ખ્યાલ હોય. તો ઘણી બિલ્ડિંગો ઉતરી રહી છે, આમ, આમ જમીન દોસ્ત થઈ રહી છે આમ આમ કેટલા રોડ, કેટલા આમ બ્રિજીસ છે. એ પણ બધા જમીન-દોષ થઈ ગયા છે. જે એના લીધે કરીને આમ ફરી-ફરી બંધારણ કરવા પડે છે. અને ફરી-ફરી હર વખતે એજ સિચ્યુએશન આવી રહી છે, એજ પરિસ્થિતિ સર્જાય છે. અતિ વરસાદના લીધે, વળી પાછો ત્યાંની જમીન ખાસકી જાય છે. અને વળી પાછા, અ.. જે પુલ બનાવેલા હોય. એ... અ એકદમ જમીન-દોષ થઈ જાય છે અને આવા- જવા માટેનો રસ્તો જ નથી રહેતો. આમ, નોર્મલ પબ્લિક માટે કરીને એટલે એક હમણાંનું અમ... મારા ખ્યાલથી મને એવું લાગે છે કે આજે હમણાંનું જે આ ક્લાઇમેટ ચેન્જના લીધે આજે થઈ રહી છે, અ વાતાવરણ ઉપર જે અસર પડી છે એ વાતાવરણના અસરના લીધે અ અત્યારેક વરસાદ થઈ રહી છે અને એના લીધે જ આ જમીન ખસકવાની ઘટનાઓ પણ પેહલાના પ્રમાણ કરતા વધી ગઈ છે. તમારે કે આના બનાવ બની રહ્યા છે.
બિલકુલ બિલકુલ. તમે જેમ વાત કે ભઈ આપણે જમીનમાં ઘણા બધા એવા તિરાડો પડતી હોય છે જમીનમાં ને, ઘણી બધી ભૂસંખલનના કારણે જમીનમાં અ કોઈ પણ અતિવૃત વૃષ્ટિ છે કે, પછી કોઈ વરસાદ છે. ખ જ વધારે પ-પડવાથી છે તે જમીનનું ઘણું બધું ધોવાણ થતું હોય છે અને અ ઘણી બધી એવી સમસ્યા છે, તે ઉદ્ભવ થતી હોય ને એવામાં પણ ક્યારેક ખેડૂત જે મિત્રો હોય ને, તો ખેડૂત મિત્રો જયારે પો પોતાના ખેતરમાં જયારે વાવણી કરતા હોય છે, ત્યારે વાવણીના દિવસે પો પોતાનો જે પાક છે તે અ રોપતા હોય છે, એટલે પોતાનો પાક જયારે તે અ પાંચથી દસ દિવસ સુધી એનો પાક જયારે અ ધીમે ધીમે ઉગવાની શરૂઆત થતી હોય છે, ત્યારે ક્યારેક એવું ઘટના બનતી હોય છે કે વરસાદ ખુબ જ વધારે આવવાના કારણે, જે પણ પાક હોય છે એ જોડે જોડે પાણીની જોડે જોડે પણ સાથે લઈ હોય છે. એટલે કહી શકાય કે ખેતરમાં પણ કહી શકાય કે, ખુબ જ ધોવાણ થતું હોય છે. જેના માધ્યમથી કહી શકાય કે, ધીરે ધીરે જમીન પણ છે તે, અત્યારે ખુબ જ કહી શકાય કે, લોકો જે અત્યારે જમીનને પણ ખુબ વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે એટલે કહી શકાય કે, અત્યારે જે આપણી જે પ્લેટ છે, જેમ કે અભિસરણ જે સરણ છે તો એવી ઘણી બધી એવી પ્લેટો છે કે, જે એક-બીજા સાથે અથડાવાથી અથવા તો ટકરાવાથી અથવા તો ઘણી બધી જે પ્લેટો છે દૂર ખસી જવાના કારણે ઘણી બધી એવી સમસ્યા થતી હોય છે, જેના કારણે જમીનમાં અ ભૂકંપ છે, અતિવૃષ્ટિ છે તો એ પ્રકારે ઘણી બધી એવી સમસ્યા છે તે સર્જાતી છે એટલે. આને નિરાકરણ માટે અત્યારે માનવી જ જવાબદાર છે એટલે દરેક માનવી આ વસ્તુને ખુબ જ સખત રીતે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવો પડશે અને જ્યાં આ વસ્તુ પર માનવી અ આગામી સમયમાં નહી વિચારી શકે તો કહી શકાય કે ખુબ જ કુદરતની છે તે કળામત છે તે માનવીએ ચોક કસપણે આ વસ્તુને સહન કરવી પડશે અને ભોગવવી પડશે. તો તમે શું કહેશો એના વિશે?
હું પણ એજ વિચાર કરું છું અને તમારો આ વિચાર મને બહુ જ અતિશય અ સારો લાગ્યો. કે હા, આ આના માટે કરીને આપણે માનવી જવાબદાર છીએ. તો આપણને આના માટે કરીને કોઈ યોગ્ય ઉપાયો કરવા પડશે. તો આપણને જ આના માટે કરીને ઘણું બધું આપણામાં ફેરફાર લાવવું પડશે. આપણી જ એવી આદતોના લીધે આજે આપડે કુદરત ને એટલો નુકસાન નાખ્યો છે કે તમે વિચાર કરો આ કેટલી મોટી પૃથ્વી છે આપડી. પણ એક માત્ર મ-માણસ એવો જીવ નીકળ્યો કે જેને એને નુકસાન કરી નાખ્યો. એણે જ ફક્ત એટલું આમ પોતાની સ્વાર્થ માટે કરીને જે જે પણ આમ બધી વસ્તુઓ કરી છે એ બધા નો એવો પરિણામ આજે આવી રહ્યો છે કે પૂરી પૃથ્વીને પૂરી પૃથ્વી ઉપર જેટલા પણ જીવ છે જેટલી પણ સૃષ્ટિ છે જીવ સૃષ્ટિ તે છે બધાને જ એની હાનિ અહ ભોગ અહ ભોગ ભોગવવી પડી રહી છે. અને મને એવું થાય છે કે હા એના માટે કરીને અત્યારથી જ આપણને પગલા લેવા પડશે. અત્યારથી આપડે અગર ઉચિત પગલા નહીં લઈએ તો ભવિષ્યમાં અહ થી પેઢી માટે માણસોની પેઢી માટે મને તો એવું લાગે છે કે ક કુદરત તો બહું મોટી એટલે જે અબોલા જીવ છે એમને એ માટે તો કઈ ને કઈ વ્યવસ્થા કરીને જ મુકશે પણ આપડે જે હોશિયાર જીવ છીએ ને એના માટે કરીને તો આપણને એતો મને એવું લાગે છે કે રિઝલ્ટ જ ભોગવવો પડશે. પણને આ બધાનો તો. અને પરિણામ આપણને તો ભોગવો જ પડશે આમ એનાથી આપડે છૂટવાના નથી, કારણ કે આ બધાના સર્જન કરતા કુદરત ની નજર માં તો આપણે જ છીએ. એટલે એને આમ સાચવી લેવું એજ અહ હમણાં મા ટે મને એવું લાગે છે કે બહુ મોટો પડકાર થઈ ગયો છે. કારણ કે વિકાસ અને કુદરતને સાથે લઈને આપડે વધી નથી રહ્યા. અને એનો જ પરિણામ બધાને ભોગવી રહ્યો ભોગવવો પડી રહ્યો છે આજની તારીખમાં. તો આપણને હવે અગર વિકાસ કરવો પણ હોય તો એવી રીતે કરવાનો છે કે જેમાં કોઈ પણ જીવસૃષ્ટિને આમ નુકસાનના થાય. બંને અને નુકસાન વગર તો હવે તો એવું થઈ ગયું છે કે નુકસાન વગર વિકાસ નથી થતો. તો પણ આપણને હવે એવું વિચાર કરવું જ પડશે કે નું નુકસાન જ્યાં થઈ રહ્યું છે, એની સામે વળી પાછું આપડે કઈક ને કંક એવું વાવેતર કરતા જઈએ. કે જેના લીધે આ નુકસાન નું જે પરિણામ છે એને આપણે હલકો કરી શકીએ તમે શું કહો છો આના બારામાં?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે તે ખૂબ જ એવો માહોલ છે, ખૂબ જ એ પ્રકારે લોકો પણ ખૂબ જ વિચારી રહ્યા છે, કેમ કે ઘણી વાર અહ માનવીના હાથમાં નથી હોતી અમુક વસ્તુ, અમુક અહ કુદરતની સારામત હોય છે કે પછી કોઈક એવા માનવીએ કરેલા કર્મોના સિદ્ધાંતના આધારે ક્યારેક પછી કોઈ માનવી છે તો અત્યારે કહી શકાય કે પહેલાના સમયમાં તો જ્યારે પૃથ્વી હતી ત્યારે પૃથ્વીની જે સંરચના હતી, કંઈ શકાય એક ખૂબ જ સુંદર હતી અને અહ ખૂબ જ એ વસ્તુ હતી કે જે અત્યારે લોકો છે તે એને અનુભવ કરતા હોય છે. એટલે દરેક વ્યક્તિ છે એ આગળ જતા દરેક વ્યક્તિ આ વસ્તુ પર જો વિચારવામાં નહીં આવે તો ખૂબ જ એના વસ્તુ ઉપર જે તે પ્રોબ્લેમ પડી શકે છે, એટલે એ વિશ એ વિષય ઉપર જો ઊંડાણપૂર્વક વ્યક્તિ નહીં સમજે અત્યારે તો એની જે પણ ભૂલ છે, તે એને અત્યારે નહીં તો ભવિષ્યમાં પણ એવે તો એને ભોગવવાની થશે‌ કેમ કે કુદરતની અંદર અથવા તો વિશ્વની અંદર જે પણ જે નિયમો છે અસ્તિત્વમાં રહેલા ઝ નદી છે, ઝરણાં છે. કે પછી જંગલો છે, પ્રકૃતિ છે, પ્રાણીઓ છે, પશુઓ છે. તો એ તમામ વ્યક્તિ છે તે પોતાનું કામ તો જાતે કરી રહ્યા છે. પરંતુ માનવી જ છે એક પ્રકારનું કે એ વસ્તુ છે, તે દરેક લોકોને નડતી હોય છે. એટલે માનવી છે, જંગલોને કાપી નાખે છે, નુકસાન કરે છે, પ્રકૃતિને નુકસાન કરે છે. પહાડો છે એ કોતરી નાખે છે, અથવા તો નદીઓ છે ત્યાં બંધ બાંધી દે છે. તો ઘણી બધી એવી પ્રોબ્લેમના લીધે માનવી છે એ આ વસ્તુ પ્રકૃતિ સાથે ખૂબ જ નુકસાનકારક કરી રહ્યો છે અને એનું જ પરિણામ છે, તે માનવી અત્યારે હાલ ભોગવી રહ્યો છે, કેમ કે કુદરત છે ક્યારેય કોઈ વ્યક્તિને તોડતુ નથી. થી એટલે દરેક વ્યક્તિને આ વસ્તુ ઉપર અત્યારે જ જો એ વસ્તુ સમજાઈ જશે, કેમ કે કુદરતના જે પણ નિયમો છે એને માનવીને બસ એક્સેપ્ટ કરવાના છે, અને જો એ વસ્તુ નહીં કરે તો એ ખૂબ જ હેરાન થશે અને પોતાના જે પણ નિયમો માનવી બનાવે છે તો પોતાના નિયમોથી જીવવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે પોતાના જીવનથી માનવી ક્યારેય નથી જીવી શકતો. પાણી પીવાથી તરત જ તરસ છીપે છે, અને માનવી એમ કહે કે પાણી પીવાથી ભૂખ મીટી જતી હોય તો એ તદ્દન ખોટું છે. એટલે જે પણ કુદરતમાં નિયમો છે, એ માનવીને એ ચેક કરવાના છે, એટલે જે સત્ય ઘટના છે, સત્ય જ રહેવાની છે, એટલે એ ક્યારેય પણ વસ્તુ નથી થઈ શકવાની તો એના વિશે તમે શું કહેશો?
હા, મને લાગે છે કે આપે અ બીજું અ આ વિશે વળી પાછું વાત કંટીન્યુ કરી એ હમણાંની વાત અહીં જ પૂરી કરીએ. તો સારું રહેશે એ કારણ કે આ બહુ લોંગ ટોપિક છે અને આના તો આપણને વધારે વિચાર કરવાની જરૂર છે અને બોલવાની પણ જરૂર છે, ઠીક છે?
બિલકુલ, બિલકુલ હા એટલે આ ટોપિક તો કહી શકાય કે એક ઊંડાણપૂર્વકનો છે, એટલે આ વિષય ઉપર તો જ્યાં સુધી તમે અ વધુ વસ્તુ સમજવા માટે તત્પર છો, તો ત્યાં સુધી આ વસ્તુ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે આ વસ્તુ જો અત્યારે દરેક માનવી એ વસ્તુને નહી લે તો રિયલીમાં ખરેખર એ વસ્તુ દરેકને લોકોને ભોગવવી પડશે એટલે કોઈ પણ પછી માનવી છે તો એ વસ્તુ એને ભોગવી પડશે જ એટલે દરેક વ્યક્તિ આ હા આ વસ્ત વસ્તુ પર ખુબ જ ઊંડાણપૂર્વક અ અભ્યાસ કરવો જોઈએ અને આ બરાબર મા દરેક માનવી છે આ વસ્તુ ઉપર યોગ્ય રીતે વિચાર કરવે તો પાછા મળીશું આપણે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
હા ભલે.